હો બસ મજા મા
હવે તો તમે તો વલસાડમાં રો છો તો તમે કેરી સીઝન જરા આવી ગઈ નઈ.
હ. હમણા અમારે અખા ત્રીજનું મુહૂર્ત અ થયું ઘણી જગ્યાએ અને કીધું કે ભાઈ અખાત્રીજ મુરત કરેલું છે એટલે હવેથી કેરી ધીરે ધીરે ઉતારવાની અ આમ તો ચાલુ કરે પણ હજી પણ જે જાતની અ જે વધારે જે દબ વ્યવસ્થિત જ્યારે કહીએ ફૂલ પાક કહીએ. એ હજી આવાનું બાકી છે એવું ખેડૂત લોકોનું જાણકારી છે.
અચ્છા. પણ મેં જ્યાં સુધી સાંભળ્યું છે ત્યાં સુધી વલસાડની કેરીઓ તો બહુ મોડી આવે છે ને મેં હમણાં એ પણ જોયું કે અમે લોકો છે ને અત્યારે હાઈવે.. થી જતા હતા તો અ મુંબઈ ને બધી સિટીમાં અ વલસાડ ની કેરી વલસાડ ની કેરી કરીને બધા વેચે છે ને મેં મારા એક બીજા ફ્રેન્ડ છે ને એમને પૂછ્યું કે વલસાડ ની કેરી નો શું ભાવ છે તો એણે એમ કીધું કે હમણાં તો આવી જ નથી તો શું આ બધા લોકો બીજી બધી સિટીમાંસા ના અ જે કેરી વેચે છે એ એક ખોટું બોલવાના વેચીવાને એવું કરતા હશે એક્ઝેક્ટલી તમારે પાકી કેરી ની શરૂઆત ક્યારથી થાય કે પછી અત્યારે જે કેરીઓ મળતી હોય એ પાવડર નાખીને પકવે કે એવું કંઈ હોઈ શકે
સાચી વાત છે આ તો અમારે કેરીની ખાસ સિઝન તો વીસમી બે થી ચાલુ થાય છે પણ અત્યારે આપ જે જે પણ આ હાઈવે ઉપર જેટલી પણ કેરી વાળા લોકો આપ જોવો છો બધ એ લોકો વલસાડના બોક્સમાં પેકિંગ કરીને કેરી વેચતા હોય છે અને એની અંદર એ લોકો શું કરે છે કે એ લોકો પાવડરનું બધું મિશરણ કરે છે અને સાથે સાથે સાચું કહું ને તો કે આ બધી જે કેરીઓ છે ને એ આ બાજુ જે રાયગઢ બાજુની જે કેરી છે મહારાષ્ટ્રની એ બાજુની.. કેરી હોય છે અને એ કેરીનો આખવા લોકો કોર્ડિનેશન કરતા હોય છે એટલે લોકોને કેવું છે કે બસ કેરી ખાવી છેને કે ચલો આપણે અ જે પણ રસ્તામાં દેખાય અ સરસ કેરી દેખાય તમને પેકિંગ સરસ હોય ફળ મોટું દેખાય પણ આમ તમે જોઓ ને કે ઘણી કેરી તો એટલી બધી જયારે કાપે ત્યારે જ ખોવો પડે કે અંદર એટલો પાવડર હોય ધોવો ત્યારે તમને ખોવો પડે કે બહુ જ અંદર પાવડર છે
હા એટલે મારા પણ એક ફ્રેન્ડ છે ને એમણે મને કહ્યું હતું કે અ અત્યારની સિઝનમાં જો તમને કેરી પાકી પાકી જોવા મળે ને તો એ લોકો કઈક એક જાત ન કઈક પાવડર નાખે છે હવે એ પાવડર નું નામ તો મને યાદ નથી પણ એ પાવડર તમે એક બાસ્કેટમાં એક ચપટીક જેટલો નાખો તો સવાર સુધી બધી કેરી પાકી જતી હોય છે અને એ પાકેલી કેરી હું લાવી હતી પણ એકાદ વખત ત્યારે પણ મને ખ્યાલ નહોતો પણ એ પાકેલી કેરી જો તમે એક દિવસ પણ રહેવા તો અંદર થી તરત બાજી પાછથી સડી પણ જાય છે એટલે પછી મને જેવી જ્યારથી ખબર પડી કે આ હાઈવે પર જે બધી અ કેરીઓ જે વલસાડના નામે એપ્રિલ મહિનામાં મળે છે એ બધીઅ પરાણે પકવેલી હોય છે ને પાવડર નાખીને પકવેલી હોય છે ત્યાર પછી મેં ત્યાંથી કેરીઓ લાવવાનું બંધ કરી દીધું ને લગભગ તો અમે લોકો ઘરે જ પેલા અ ઉગુણિયા હોય ને ગુણિયા ઉપર પછી થોડું ઘાસ પાતરીને કે થોડાક કાંદા મૂકીને એવી રીતના ઘરમાં જ પકવીને ખાઈએ છે પણ એની મજા જ અલગ હોય છે એનાથી કોઈ જાતની આડઅસર કેવું કઈ થતું નથી અને જારે પણ કેરી ખાવી હોય ને સાંજે કેરી ખાવી હોય તો સવારથી પલાળેલી રાખીએ એટલે એ ફળમાંથી જે બધી ગરમી ને અ ડાળી પર કાપેલો જે ચીખ ને બધું હોય ને એ બધું પાણીમાં નીકળી તમે પણ જો એકવાર ટ્રાય કરું ટ્રાય કરવું હોય ને તો તમે એકવાર પાણીમાં બે ત્રણ કેરી નાખી જોજો જેવું તમે કેરી નાખશો ને એવા ત થોડાક ધીમે ધીમે થોડાક પરપોટા બહાર નીકળશે એકવાર ટ્રાય ચોક્કસ કરી જોજો તમે તમે કરી છે આવી કોઈ ટ્રાય
હા સાચી વાત છે કારણ કે પહેલાના લોકો આવી રીતે જ કેરી ઘરમાં લાવીને પકાવતા કોથળા ઉપર અને આ તમે જેમ ઘાસની વાત કરી એવી રીતે અને સાચી વાત છે કે કેરીને પલાળી લે જ પછી એને ખાવી જોઈએ કારણ કે એમાં જે ગરબી હોય બધી ગરબી નીકળી જાય અને સાથે સાથે તો આમ તો જે અ નેચરલ પાકેલી હોય તો જેમાં કોઈ જાાગત આપણે કહીએ કે ફર્ટિલાઈઝર કે જે કોઈ પણ જા કેમિકલ વગરની કેરી હોય તો તો વાંધો આવતો જ નથી પણ અત્યારે કેવું છે કે ઘણી જગ્યાએ ફર્ટિલાઇઝર જે છાંટવા નાખવામાં આવે છે એ કેમિકલ બિક્સ હોય છે પણ અત્યારના યુગમાં હવે બધાને નેચરલ વસ્તુ બહુ જરૂરી થઈ ગઈ છે કેમિકલ પદાર્થ ઓછું ખાવાની બધા વાત કરે છે એટલે હવે બધી કેરીઓ ખાસ અ જે ખેડૂત લોકો છે એ લોકો ખાસ આવા ધ્યાન આપે છે અને અમારે અહીયાં તો ખાસ કેટલી વાડીઓ એવી છે કે જે સ્પેશિયાલિસ્ટ છે ખાલી પ્યોર કેરી જેને કહીએ કે કોઈ પણ જાત એવા મિશ્રણ લઈ કેમિકલ લઈ કાયરી અને એની લીધે એનો ભાવ પણ વધારે હોય અને કેરી સાઈઝ પણ મોટી અને સ્વાદ પણ સારો તમારું શું કેવું છે આ બાબતમાં
હા એ તો મેં જોયું છે અ અમે લોકો પણ કાચી કેરી લાવીને જ ઘરે પકવીએ છેએ તો ભાવમાં ઘણો બધો ફરક જોવા મળે છે અ જો કાચી કેરી તમે લો ને તો મણ ના હિસાબે એટલે કે વીસ કિલો ના હિસાબે તમારે લેવી પડે અને પાકી કેરી એ જ પાકી કેરી તમે લો ખાસ કરીને અઅ મુંબઈ સાઈડ તો ત્યાં ત્યાં પેટીમાં ડઝન ના હિસાબે કેરી મળે છે પણ એજ રીતના જો તમે આ અ આપણે જુનાગઢ છે કે પ પછી વલસાડ છે એ સાઈડ ની કેરી લો ને તો તમને મણના હિસાબે જ કેરી મળે છે એમાં એટલે એ ઘણી સસ્તી પડે છે એટલે એ તો શહેર શહેરની વાત છે અ તો અમે લોકો તો મોટે ભાગે એવી રીતના જ કરીએ છેએ કે. સારી કેરી વાળા ને ત્યાં જઈ ને જે અહિયાં ખૂબ નામચીન વાડી છે અહિયાં ખૂબ વર્ષો જૂની ત્યાં એ દર વર્ષે અમે ત્યાં જઈએ ને પછી ત્યાંથી અ. ચાલીસ કે પચાસ કિલો કેરી લઈ આ દએ ને પછી ઘરે પકવીએે છે.
બરાબર છે પણ તમે બીજી પણ વાત કરું કે અત્યારનો જે ટ્રેન્ડ જે ફોરેન કન્ટ્રીમાં જે ટ્રેન્ડ થઈ ગયો છે આપણે અહીંયાથી જે કેરી એક્સપોર્ટ થાય છે અને આપને ખબર હશે કે જેને કહેવાય પલ્ક કહેવાય કે એક જાતનું ડિફ. ફ્રીઝરોમાં મૂકી લે કેરીનો રસ ચોવીસ ત્રણસો ને પાંસઠ દિવસ ખવાય એ એક ધારણા છે પણ હમણાં અણાં ઘણા જણા અહીંયા જે નોકરી લાઈમાં છેલ્લે અમારા ઘણા મિત્રો છે એ લોકોનું માલવું એવું છે કે આ કુદરતે જે. કેરીની સિઝન જે ગરમીમાં શું કામ લાવવા છે કે એનું કારણ છે કે આપણા શરીરની જે ગરમી છે અને કેરીની જે ગરમી છે એ બહુ જરૂરી છે આપણા માટે અને એ પર્ટિક્યુલર સિઝનનું જ ફળ છે એટલે આપ જોજો કે બધી ઋતુલા અલગ અલગ ફ્રૂટ હોય છે એવી રીતે કેરી. ગરમીની સિઝનનો ફ્રૂટ કહેવાય અને એને જો આવી રીતે જો તમે ત્રણસો ને પાંસઠ દિવસ તમે ડીપ ફ્રીઝરમાં મૂકીને ખાશો તો સ્વાદમાં પણ ફરક આવે ભલે આપણને ખબર નથી પડતી પણ હન્ડ્રેડ પર્સન્ટ સ્વાદમાં ફરક આવે છે અને નેચરલી ઇ નેચરલ કે જે. તમે સીઝલમાં ખાવ તમારો શું વાંધું છે આ બા.
હા એ વાત તો સાચી પણ હવે અ જે લોકો ના ખાઈ શકતા હોય ફોર એક્ઝામ્પલ મારી એક ફ્રેન્ડ છે એ લોકો ના છોકરાઓ સાઉથમાં ભણવા ગયા હોય કે ફોરેન કન્ટ્રીઝમાં ભણવા ગયા હોય તો એ લોકોને એમ થાય. કે મારો દીકરો કે દીકરી આવે તો એના માટે હું થોડું સ્ટોર કરીને રાખું તો પણ એટલે એ એ દ્રષ્ટિએ તમે ડીપ ફ્રીઝરમાં મૂકો ભલે તો એ રીતે પણ એની પ્રોસેસ જો વ્યવસ્થિત થયેલી હોય ને તો ખાવાની મજા આવે છે હા. અ ચોક્કસપણે એક દ્રઢ પણ હું કહી શકું કે એ એજેટલી તાજી ખાવાની જે મજા આવતી હોય એ ન આવે પણ છતાં પણ એટલે પેલામ આપડી કહેવત છે ને ના મામા કરતા કાણા મામા સારા તો કોઈને કશું જ. ખાવા ના મળે એના કરતા ભલે ને ફ્રોઝન કરેલું ફ્રૂટ તો ખાવા મળે છે બારે મહિના.
ના ના સાચી વાત છે એ તો એ તો વાત સાચી જ છે કારણ કે આજકાલ અ જે કેરીઓ આપણી જે એક્સપોર્ટ થઈ રહી છે અને દુનિયાભરમાં લોકો કેરીનો સ્વાદ બાળવા માંગતા હોય પર્ટિક્યુલર આપણા જે ભારતીયો છે એ લોકોને પણ ખાવાનો શોખ. લો અને કેરીલો તો સ્વાદ વધધારે જ લાગેલો હોય છે તો આ વસ્તુ તો બહુ જરૂરી છે અને સાથે સાથે છેલ્લે છેલ્લે એ તો તમને ખાસ કહેવાનું મારે કે અત્યારની જે માહોલ જે છે. વાતાવરણ બદલાઈ રહ્યું છે અને એ પ્રમાણે મને લાગે છે કે કેરીનું પણ પાક વધઘટ વધઘટ થશે આવનારા વર્ષોમાં તો આપણે જે ચર્ચા કરી કે હવે જે ડીપ ફીચરો મૂકીને પેકિંગ કરી રાખવું પડશે એ જમાનો. ઓ એ જરાય દૂર નથી એવું મારું માનવું છે. અને મને એવું લાગે છે કે આ રીતે અહ જેમ આપણે ફોરેનમાં લોકો જે પલ્પ ખાય છે ત્રણસો પાસઠ દિવસ અને ભલે ભારતમાં પણ ખાય છે પણ આપણે અહીંયા આ ટ્રેન્ડ તો જાશે. અહ તમારું શું અહ કેવાનું છે છેલ્લી આપડી જે વાત મુકતા પેલા તમારું શું કેવાનું છે આ બાબતમાં.
ચોક્કસ કોઈ વાર સંજોગો વસાત જો મને આવો ચાન્સ મળે તો હું પણ સ્ટોર કરીને આજ સુધી તોં સ્ટોર કરેલું નથી ખાધું. કારણ કે તાજું જ એટલું બધું ખાવા મળે છે કે વર્ષભરનો અહ સ્ટોક શરીરમાં લઈ રહીએ છે પણ છતાં પણ કોઈ વાર એમ થાય કે અહ ઉસ અહ અષાઢ મહિના ના ને નવરાત્ર ના બધા અવાસ હોય તો આવો કોઈ રસ સ્ટોર કરેલો હોય તો એમ થાય કે ઘરનું બનાવેલું ખાઈએ તો ચોક્કસ સારી આજે કેરીની કેરી વિશે આપણે એકબી જેને માહિતી નું આદાન પ્રદાન કર્યું. તો તમારો ખુબ ખુબ આભાર આવા જ કોઈ વિષય ઉપર ફરી પાછા આપણે વાત કરશું.
જરૂર. ઓકે ચાલો, જય શ્રી કૃષ્ણ.
શ્રી કૃષ્ણ.